હા
શું કરો તમે
કઈ ના હું તો એમ બેસી છું તમે શું કરો
નહી નહી હું પણ આજે કોમ્બડ ક્લાસની રજા છે એટલે ઘરે જ છું બેસીલી છું
અચ્છા હા
હા તો છે ને અ હું તમને કઈ કઉં તો તમે કઈ નથી કરતા તો તમને કઈ જાણ કે આપું કારણ કે છે ને તમને જે કે તમે એક્ઝામ આપો છો ને જે કે તમને આ બધા વિશેે ખબર હોવી જોઈએ
હા હા સારું તમે મને જાણકારી આપો ને મને બહુ ગમશે તમે મને જાણકારી આપશો એમ પણ મને કઈ એમ બેસેલું છે એના કરતા કઈ નવું શીખવા મળશે એટલે તમે મને જાણકારી આપજો નહી જે તમે તમારી પાસે હોય તેની
હા સારું તો હું તમને છે ને અ ગૂફા ગુજરાત આપે બધી જે ગુફાઓ છે ને તેના વિશે જ રાખ કું છું કેમકે તમનેી કે તમાર સારું રહેશે તો તમે એક્ઝામ જલ્દી પાસ કરી શકશો
હા એ તો છે ગુફાઓ એ પેલી ને એલિફન્ટાની ગુફા હિલોરાની ગુફા
અ ગુજરાત ની ગુફાઓ વિશે છે
ઓહ અચ્છા હા તમે કવો ને મને ગુજરાતની ગુફ ભવિષ્ય
ફસ્ટ તો આપણે કેટલી ગુફાઓ છે તે તમ તે તમને એના વિશે હું કહું છું ફર્સ્ટ આપણે જુનાગઢમાં આવીએ છેએ ગુફાઓ તેમાં ત્રણ ગુફાઓ છે જુનાગઢની ગુફાઓમાં એક છે મ માયા પ્યારો બાવા પ્યારો ન ગુફા સમૂહ છે પછી બીજું ઉપરકોટની ગુફાઓ છે પછી ત્રીજું છે ને જે ગુફા છે તેમાં ખાપરા કોળિયાની ગુફા અને કુંડ ઉપરની ગુફાઓ છે
હા હા મેં શું કેવું તમને તમે જક ધીરે બોલો ને એટલે અવાજમાં પણ અને એમ જરાક ધીરે ધીરે
હા એટલી સારું સમજ જ છેમ હા સામજી હા તું પહેલા આપણે જુનાગઢના જે ત્રણ ગુફઓ છે તેના વિશે જાણકારી લઈ લઈ જરા
હા સારું
આખી તુવેર ચાલશે
હા હા ચાલ સા આટલું હત તો
તો બાવા બાવા પ્યારાની જે ગુફા સમૂહ છે ને ત્યાં મઠ આવે છે બાવા પ્યારાની તો તેમાં છે ને ત્રણ કરોડોમાં પથરાયેલી છે તેમજ તે એકબીજા સાથે કાટખોણે જોડાયેલી છે કાટખોણે એટલે તો તમને ખબર ને આપણે મેસમાં જો
હા હા હા હા એતો ખબર મને કાટ ખણો
તો પહેલી હરોળ માં ચાર બીજી હરોળ છેને તેમાં સાથે ત્રીજીમાં તે પાંચેમ કુલ કરીને સોળ ગુફાઓ આવેલી છે ત્યાં.
ઓ શોર ઘુસાઓ.
અને તે ઈશ્વીસનની શરૂઆતની એક બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે એટલે કે તે એકસ સદી દરમિયાન બનાયું હોય તેવું માનવામાં આવે છે અને તે ચાર ને બીજીને સાત ત્રીજ એમ હરોડો પાંચ અને કુલ સોળમાં ગુફાઓ છે નેટવર્ક નહી.
તમે કયો ને.
હા પછી ઉપરકોટની ગુફાઓમાં આ ગુફાઓ જે છે તે બે માળની છે ઉપરના માળ પર જવા માટે આપણે પગથયા છે પછી તે ઈસવીસન બીજી સદીના ઉત્તરાધારી ચોથી સદીના પૂર્વા સુધીમાં કંડાળો હોવાનું જણાય. અચ્છા
હા પછી.
પછી છે ને આ ખાપરા કોળિયાની જે ગુફા છે તે કુંડ ઉપરની ગુફા છે તે ખંડેર હાલતમાં છે પણ હમણાં હમણાં તો તે ખંડેર થઈ ગઈ છે પહેલા હતી ત્યાં છે ને અવશેષો પરથી ત્યાંના જે અવશેષો છે ત્યાં મળ્યા છે તેના પરથીમ જણાય છે કે તે મજલા વાળી હશે એટલે કે ત્યાં કુલ વીસ સ્તંભ છે પછી તે ગુફાઓ છે તે તે ગુફાઓ છે તે ત્રીજ સુધીમાં બનાવેલી હોય તેવું માનવામાં આવે છે.
ક્યાં છે.
પછી ખંભા લીધા ગુફાઓ છે. રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાડીલામાં આવેલી છે તે ઈ છેન ઓગણીસો ફિફ્ટી નાઈન એટલે કે ઓગણી સો ઓગણસાઠ માં શોધાઈ હતી. પ તેમાં છે ને તોણ ગુફાઓ નોંધપાત્ર છે. જે વચ્ જેની ગુફા છે તે સુૂપ માળે છે. પછી ચૈત્ય ગૃહ છે પછી ગુફામાં જે પ્રવેશ માર્ગ હોય છે તેના બંનેમાં જે લોકો કે વૃક્ષને આશ્રય કરીને ભગવાન બુદ્ધ એટ કેટલા ઉપાસકો મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્ય ઈશવની બીજી સદીમાં થયા હતા એટલે. કે આ જે ખંભાળ લીલા ગુફાઓ છે તેમાં.
ઓ અચ્છા બીજી શદી માં થયું હતું એનું
હા પછી. તણા જ ગુફાઓ છે તે ભાવનગર ના જિલ્લામાં શેત્રુજી નદી છે ને તેના મુખ પાસે તે ડુંગર પાસે આવેલી છે પછી તેમાં તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે તે પછી તે છે ને ત્યાં પથ્થરોથી કોતરીને ત્રીસ ગુફાઓ બનાવવામાં આવેલા છે.
એસ ગુફા પથ્થરો થી કોતરી ને
હા પછી તે ગુફાઓમાં સ્થાપ કલામાં વિશાળ દરવાજો પણ છે પછી ત્યાં છે ને સભાખંડ છે એભલ મંડપ તરીકે ઓળખાય છે તેને સભાખંડ કહેવાય છે અને તે ચૈત્ય ગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપિતની દ્રષ્ટિએ ન મન છે. પછી આજે છે તે બો તમેના સ્થાપત્યની ગુ ગુફાઓ ઈસવીસ ત્રીજી સદી ની છે આજ ગુફાઓ છે તે ઈસવીસે ત્રીજી સદીની છે બૌદ્ધ ધર્મના.
અચ્છા પછી.
પછી જે સાળ ગુફાઓ છે ને તે આપણા ગીર સોમનાથ જિલ્લા ના આવેલી છે ઉના તાલુકામાં અને વાકીયા ગામ પાસે અને તે રૂપણ નદીના સાારના ડુંગર ઉપર આવેલી છે એટલે કે સોમનાથ જિલ્લાના ઉના તાલુકો છે ને ત્યાં. અને તે ઉના તાલુકાનું વાક્યા ગામ છે તેના રોપણ નદીના ડુંગર પર આવેલી છે.
હા અચ્છા હજુ કેયો.
પછી ત્યાં જે મધુપુરા છે તે તેમાં જે મધુપુરા છે તે બાસઠ જેટલી ગુફાઓથી પથરાયેલી છે.
માસે ચીટલી કુફા હોતી. પાપ રે.
હા પછી તેમાં ઢાંક ગુફાઓ છે તે આ જે ગુફાઓ છે તે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી છે અને તાલુકા ઢાંક અને જે નદી છે અ ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે અને તે ચોથી સદીના તે ચોથી સદી ન હોય તેવું માનવામાં આવે છે.
છો સુધી નો અને કઈ પર્વત પર આવેલી છે?
તે છે ને રાજકોટ જિલ્લામાં અને ઉપલેટા તાલુકા છે ને તેના ઢાપ ગામના ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે.
ડંકાકીવી.
કે ગિરિ નામના પર્વત આવી છે. જો આપણે જોયું પેલા રાજકોટ જે છે તે ગોંડલ પાસે આવેલું ચછ જે ખંભાલી ના ગુફાઓ છે. પછી તળાજુ ગુફાઓ છે તે ભાવનગર જિલ્લામાં શેત્રુજી નદી પાસે આવેલી તળાજુ ન ડુંગર છે. પ છી જે સાણા ગુફા છે તે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાકીયા ગામ પાસે રૂપણ નદી પાસે આવેલી છે. અને ઢાક છે તે રાજકોટ જિલ્લાના ઉપરેડા તાલુકાના ઢાક ગામના ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે એમ.
હા હા હજુ કઈ જાણકારી આપ પો ને મને.
હા હા હું આપું છું તમે તમે આ બધી જાણ કે છે ને શાંતિથી સાંભળ છો કારણ કે છેને તમને જીકેમાં આ બધું બહુ પૂછાશે. આપણા ગુજરાત વિશે આપણ જાણકારી હોવી જ જોઈએ.
હા એ તો તમે ખરેખર અ સાચું કીધુ.
હા પછી ઝિંજુરી ઝર કરીને ગુફા છે. તેનું નામ છે ઝિંજુરી ઝર કરીને તે છે ને ઢાક છે ને તે ગામની પશ્ચિમે સાત કિલોમીટર દૂર સીધસર પાસેની ઝિંઝુર રની ખીણમાં અ છે ને. કેટલાક બોધ ગુફાઓ આવેલી. અચ્છા. નામ બહુ અલગ અલગ છે વિ ત્ર નામ પૂછે.
એ તો છે.
અ કચ્છની ખાપરાખુડિયાની જે ગુફાઓ છે આ બધા આપણા ગુજરાતની ગુફાઓ છે. હા ને તો કચ્છની ખાપરાખુડિયાની જે ગુફાઓ છે તે કચ્છના લખપત તાલુકામાં જુના પાવાગઢ પાસેના પહાડમાં બે ગુફાઓ જે છે. ત્યાં તે ઈસવીસન ઓગણીસો સડસઠ માં અ શ્રી કેકા શાસ્ત્રી એ આ ગુફાની શોધ કાઢી હતી. ઓગણીસો સિકટી સેવનમાં કે કા શાસ્ ત્રી એ આ ગુફા ની સોધ કાઢી હતી. પછી કળિયા ડુંગર ગુફા કરીને ગુફા છે તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કડીયા ડુંગર ઉપર ત્રણ ગુફા આવેલી છે અને જે તે ગુફા છે તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલા નો ઉત્તમ નમૂનો ગણાય છે. પછી આજ ગુફાઓ છે. તે સ્થાપત્ય દ્રષ્ટિએ બે ગુન છે. અહીં એક જ પથ્થર માંથી કંડારેલો અગિયાર ફૂટ ઊંચો એક સ્હ સ્તંભ છે. અગિયાર ફૂટ ઊંચો સ્તંછ એક જ પથર માંથી કંડારેલો છે એટલે બનેલો છે. પછી ત્યાં જે સ્તંભનો જે શીરો છે તે બે શરીર વાળી અને એક મુખ વાળી સિંહાકૃતિ છે સ્તંભનો જે શીરો છે ને એટલે કે જે શીરો તમને ખબર ને કે થાભલો
હા હા એ તો મને ખબર હું પણ ગુજરાતી નહ. ટલે
હા સારું તમે ગુજરાતી છો હા.
હા તમે પણ તો
ના હું ગુજરાતી નથી પણ મને ગુજરાતી વિશે બધી જાણકારી છે કારણ કે હું ગુજરાતમાં જ રહું છું ને એટલે.
ઓહ અચ્છા.
હા એટલે આપણે જ્યારે ત્યાંની રિસ્પેક્ટ કરવી જોઈએ એટલે મને ગુજરાતી બોલતા આવડે છે.
હા હા એ તો છે પણ મને તમને જોવું છે તમે તો મને એમ ગુજરાતી જ લાગતા એટલે મને લખ્યું તમે પણ ગુજરાતી
ના ના હુંવે જા હું યું સાઈડ પણ મને ગુજરાતી આવડે છે તો આપણું હવે તમે આપણને જવા દો. આપણે ક્યાંના છે ત આપણા ગુજરાત વિશે જાણવાનું છે આપણા ગુજરાત વિશે જાણકારી આપણને બહુ જ ગમે છે.
અચ્છા સારું ગુજરાતી હું છું પણ તમને જાણકારી બહુ બધી છે કેટલું નવાય લાગે ને કેટલું સારું લાગે
હા બોલું હવે
હા કયો ને તમે કન્ટિન્યુ
હા સો તો જે મધ્યમ મધ્યકાલીન ભારતીય સ્ સ્થાપત્ય છે જે મધ્યકાલીન મા હતા તેના વિશે હું તમને જાણકારી આપું તેમાં તેમાં મધ્યયુગ દરમિયાન ભારતમાં મ જિદો હત હી મ નારા પછી શાહી મહેલો પૂલો તળાવો પછી સરાય એટલે કે ધર્મશાળા તેને કહેવાય છે સરાઈને તેને સ્થાપ્ય નુ બાંધકામ ત્યારે થયેલું હતું મધ્યકાલીન દરમિયાન ત્યાં દિલ્હી ના સુલતાન કુતુબ એઈબક હતા તમે આ નામ સાંભળી તો હશે કુટુંબીએબક આપ ભણેલા ત્યારે હા હા સામાજિક વિકાસમાં તો હા તો તેમાં એમ છે કે ખુવટ ઉ ઇલામ અને અજમેરમાંઢાઈ દીનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવીલી હતી તેણે દિલ્હીમાં પછી તેને દિલ્હીમાં કૂ કુતુ મીના નામનો પ્રખ્યાત મિનારો પણ બંધ આપ્યો હતો આ કુતુ બી વહીબકે ધઢાય દીક ઝોપડા અને તો મિના જેવએ પ્રખ્યાત મિના તેને ત્યાં બંધાવી હતી દિલ્હીમાં. પછી મધ્ય કામાં બંગાળમાં બંગાળ પ્રાંતમાં પંડુઆ ખાતે અદી મસ્જિદ ના પછી તાતીપળની મસ્જિદ અને જલાલુદ્દીન મોહમ્મદ મકબરો વગેરે સ્થાપત્ય ત્યાં બંધાયા હતા બંગાળ સાઇટે
અચ્છા
હા પછી તે બંગાળ પ્રાંતમાં સ્થાપત્યની એક અલગ વિશિષ્ટ શૈલી પણ વિકસી હતી પછી જોનપુર આ મારા મમ્મી નું ગામ છે જોપપુર
અચ્છા તો તમારી માતા નું ગામ
હા હા મારી મા હા મારી માનું છે તો તેમાં શું છે કે તુર્ક સુલતાનો એ જોનપુરમાં અટાલ મસ્જિદ બંધાવી હતી
ઓહ અડાનો
હટાલા અડાલા ન ની પૂરમાં અટાલા મસ્જિદ અટાલા
મને માફ કરજો હા મને માફ મનેય છે ને જરા કેમ અલગ જ હમરાય એટલે અટારા ને
પટાંગ ના છે
અથા હા સારું
તે મજીદ તેની ગુમજની આસપાસ સુંદર કલાત્મક જાડીઓ છે એટલે કે જાડીઓ એટલે તમને ખબર છે કે ડિઝાઇનો
હા હા હા પલી જારી વાળી
હા હા હા જેમ કે સૈયદની જાડી છે અમદાવાદ સાઈડે તેવી રીતે
હા
હા પછી તેની જે દિવાલો છે ને તેના છત ઉપર કમળ વગેરે વિવિધ ભારતની આકૃતિ પણ બનાવવામાં આવેલી છે
ઓ અચ્છા વાવ કેટલું સારું હત
હા ચાલો હું તમને પછી ફો